હેલો હેલો હેલો હેલો હેલો.
આરા અવાજ આવે છે અવાજ આવે છે. હેલો. કેમ છો ભાઈ?
અવાજ આપતું સે મારું?
હા આવ છે ભાઈ.
હેલો.
હેલો.
તમને મારી અવાજ આપતું છે?
હા આવ છે ને.
તમારી બહુ ધીમો આપતો સે આવજ.
હવે હવે આવશે જો હવે આવશે.
હા કેમ કે બઉ ધીમુ આપત છે.
હા હા, કેમ છો ભાઈ તમે મજામાં છો?
તમાર થોડોક હજુ થોડો વોલ્યુમ તેજ થઇ શકે?
હા હા, હવે જો.
હા મળે એટલું ચાલે એટલું એટલે બઉ ધીમો છે પણ ચાલે થોડોક ઘણો.
હા ચાલશે
કેમ છો
મજામાં છે ભાઈ તમે
બસ બસ મજામાં
તમારે કઈ જ નહી. તમારે ગમુ વરસાદ છે?
વરસાદ ચાલુ થઈ ગયયો ભાઈ. બે દિવસથી ચાલુ છે થોડોક ઠંડુક છે. કેમ કે એટ તાપ ઓછો ના એટલો ગરમી હતો. એટલે તો પૂરો વેધર એમ કે ને પૂ તાપો હતો એટલે. વરસાદ આવી, ત્યાંથી અનેને થોડોક થઠંડોક છે.
હા અમારો એ ભી બહુ વરસાદ પડે તો હવે. હા હા! હવે આજે આવ્યો. આજે ને કાલે આયે તો.
સારું છે. વરસાદ ચાલુ થાય, એટલે બધા જગ્યા. થોડું પાણી ન શોર્ટેજ હતું. એ બધું થઈ જાય. આપડે ખેતર કરે. ખાતર કરે. એ લોકોને બી થોડું ખારું થઈ જાય એમ.
હા! હવે અમે લોકો એ જોવા ગય તા.
આજે કઈ ટોપિક પર ડિસ્ક પાસ કરીએ.
કે સ્પોર્ટ્સ પરથી કરીને ભાઈ?
હા.
તમે થોડોક જોરથી બોલી શક કેમ કે, માને બહુ બહુ ઓછો અવાજ આપતો છે. હા. સ્પોર્ પર. સ્પોર્ટ્ પર હમણાં ચાલતું છે. આપ ફીફા તમને ખબર ફીફા, હમણાં ચાલતુ છે ફૂટબોલ?
ના યને ક્રિકેટ પરથી કરીએ.
કસો ફીફા વર્લ્ડકપ?
ના એ નહી, ક્રિકેટ પરથી કરીએ ભાઈ.
હા?
ક્રિકેટ પર થી.
ક્રિકેટ પર, ક્રિકેટ પરી વાત કરી શકી બી સારું ટોપિક છે. તો પેલા તો તમે આઈ પી એલ જોવો. કઈ ટીમમાં સપોર્ટ કરો? ગુજરાતમાં રઈ ને ગુજરાત ના સપોર્ટ કરો, કે કઈ ટીમ ના સપોર્ટ કરો?
ના બે ટીમ છે ભાઈ મારે.
હા?
બે ટીમ છે. એક ગુજરાત છે અને એક મુંબઈ ઇન્ડિયન્સ છે.
મુંબઈને, ગુજરાત બેને સપર્ટ કરો એમ?
હા બેઉને સપોર્ટ કરું છું.
તમને કોઈ ફેવરેટ પ્લેયર કોણ છે? તને કો કયો પ્લેયર ગમે બોહ હારો?
રોહિત શર્મા અને, શુભમન ગીલ.
રોહિત શર્માને કય્યું?
સુભમનગિલ
ગિલ ઓહ છે બે આ બે ટીમ ના ફાઈનલ થાય તો કોને સપ્પ પટ કરો તમે.
શુભમન ગીલ.
નેક્સ્ટ વર્ષ આઈપીએલ થાય. એમાં મુંબઈને ગુજરાત ફાઈનલ થઈ જાય. તો તમે કોણ તમે કઈ ટીમ ને સપોર્ટ કરો એમ.
ગુજરાત ને સપોર્ટ કરશો આપડ ગુજરાત ને પછી
ને પછી આરસીબી આવી જાય તો મા મારો તો આરસીબી સપોર્ટ મેં તો આરસીબી સપોર્ટર છું.
ના ભાઈ આપડે વોનલી ગુજરાત
આરસી બી આવી જાય એક એક સમજી લો. તમે આરસીબી આવી જાય ને આરસીબી જીતી લે તો પછી દૂર જ તમારું રિએક્શન શું છે એટલે ત્રીજો વાર જે હમણા.
હા એ બરાબર છે પણ આપડી મુંબઈ છે ને.
મુંબઈ છે એટલે નઈ એટલે ફાઈનલમાં આરસીબી ને ગુજરાત હવે
હા.
આપડે આરસીબી જીતી લીધી તો પછી તમારું રિએક્શન કેવું રે
થોડું નારાજ થઈ જાય એટલું જ થાય ને પચીવું થવાનું બા આપડે એવું ઓ ભાઈ. આપણે શું મળણવાનું એના અંદરથી આપણે પૈસા માણવાના કે
એ તો વાત તમારી હજ. તો ફેન મોર કે ને એને ઓકે ફન બોર. એટલે બધા ફેન એક બીજા એમ લડ. દે.
હા ના અમારા ગામમાં તો લડાઈ ચાલે છે ઝઘડો ચાલે છે. એ મેચ મે આઈપીએલનો એ આવ્યો કે ઝઘડો ચાલલે તારી ટીમ જીતી મારી ટીમ હરી એવું પણ ચાલે છે ભાઈ.
કેમ કે એલે આપડે શું વાત કરતા ક્રિકેટ. ના અને ક્રિકેટ આપે ઈન્ડિયામાં ક્રિકેટ નું એટલું એ છે ને એટલે એક સ્પોર્ટ્સ નથી એ એટલો ઈમોશન છે ભાવનાઓ છે એના પર બધા લોકો એમ કઈ સ્પોર્ટ્સ લઈને એમ રમે નહી.
હા ના એ બધા હવે વરસાદ આવવા. વહેલે વહેલે હમે લોકો રમતા થ એક એક અમાર તો એક કમ.
હા હમણાં વરસાદ આવે તો બઉુ બધા ના ગ્રાઉન્ડ પર જ લો રમે અમે બી રમે ગ્રઉન્ડ પર ગ્રાઉન્ડ પર અમે એ લોકો ન બધું નો બંધ થઈ જાય હમ. સ્ર્ટ કેમ કે શું છે કે વરસાદ આવે ને એટલે અંડર આપડો અંડર રૂફ હોય ને એ લોકો રમી શકે ટર્ફ વર્ફ. માં જઈને આપણે ગ્રાઉન્ડ તો બધા ના બંધ થાઈ જાય અમના રમવા વાળ તો ત્યાં બી રમી લે તમને ખબર એજ હશે બોઓ શોકીનદાર માણસ ક્રિકેટ જોવા વાળા ને ક્રિકેટ રમવા વાળા બ સોખી એટલે અમે બી આપડા અગલા વર્ષે હું કેહેલા હતા વરસાદ રુકતીજ ની હતી તો પછી અમે ક્યા સંડે ના દિવસ હતા બે આપણા બેટ હતા પ્લાસ્ટિક નો હતો એક લાકડો નો હતો લાકડો નો હું ખરાબ થઈ જાય તો પ્લાસ્ટિક નો બેટ લીધો
હા બોલો ને હલો
તો પ્લાસ્ટિક નો બેટ હતો એ નથી રમી લે
હા
એમ વરસાદમાં બી
હા ના વરસાદ મે છે ને ક્રિકેટ નહી રમતા ફાવતું કોને જ નહી રમતા ખાલી એ ક્રિકેટરો ની જ રમત છે
હુ કે તમે
વરસાદમાં છે ને ક્રિકેટ નહી રમતા આવતું
હા એ કે લ વરસાદમાં છે કે બધું આખું ગ્રાઉન્ડ ને આખું વરસાદ આવે તો ગ્રાઉન્ડ એ થઈ જાય તો કે રમાય નહી એમાં
હા હા હા એ સાચી વાત છે
તમે રમો ક્રિકેટ
હા રમો છે પણ આવે નહી એ વરસાદ આવે ચાલતો થઈ ગયો ને એના આવો પછી બંધ કરી દઈશો તોવાલી
અું વારું અમે ભી રમીએ ભાઈ જો વરસાદ આવે તો બી અમે રમવાના કેમકે આપણે હું અઠવાડિયા માં એક વાર રમી લેવાનું તુર્ફ મા જઈ જ આવાનું કે કે આપણે આટલે ગુજરાતમાં બહુ બધા જગ્યા એમ અંડર રૂપ બનેલા છે તો ઉપર વરસાદ ભી નહી લાગે તમને તાપ ભી નહી લાગે કઈ નઈ લાગે
હા તમે લોકો સિટીમાં રહો છો અમે વિલેજમાં રહ છ ને
હા એ તો છે થોડક જગ્યા ની બી રે પણ થોડક ચા લે વોટ્સપમાં રમી લેવાનો, ભાઈ. કઈ નહી થાય વરસાદમાં એક અઠવાડિયામાં એક વાર રમી લેવાનું.
કેવું પણ અમારા એ વરસાદમાં કોઈ નહી રમતું એ.
હા એ તો છે બવ બધા પબ્લિક એમ ના જ પાડે રમવાનું.
હું હોય બીજું?
હું કહયો બાકી બીજો શું કયો ક્રિકેટના અલાવા
કેટના વાલાવાક
ક્રિકેટના અલાવા તો એટલે બહ બ ટોપિક
અમે અમે હય છે ને હલો અમે છે ને મે લગાવે છે અમારા ગામ અમારા વિલેજમાં છે ને આજુબાજુ આજુબાજુના પ્લેયર આવે છે
ઓકે
બધા ભેગા થઈ જાય ને પછી રમે
હાર હાર જો આટલે મેસ તો એમ હોું છે કે આટલે બી બધ બધા જગ્યા ક્રિકેટ રમે એટલે બધા લોકો હું મેચ તો લગાવે ન એમાં મજા ભી આવે કેમ કે હું ફ્રેન્લી રમવા કરતા સારું મેચ લગવામાંધ મજા આવે કેમકે એમાં હું બધા લોકો રમસે
હ ફ ફ્રેન્ડલી રમે છે ને તો બધા લોકો મજાકમાં મે
હા એ સિરિયસ એમાં પેહ લગાડે ને એક વાર તો ભાઈ એમાં મજા જ ી આવે અનેને સીરયસ બી બ વધાર આવે
બધા સિરિયસ થઈ જાય પછે મોગી જ મે આપણા ઘરે લગાવે છે ને જે જીક્યા તો પછી આપણો જ ફાયદો રહેશે એમ કરીને એ બી લોકો સિરિયસલી મરામત છે
સારું મજા તો આવે ભાઈ તમે મારા મારું થયયો હતો એક મેમાં ઝઘડો થઈ ગયો હતો અમારું ક્રિકેટમાં મેચમાં એ કેમ કેવું પહેન લગાવડ તો સામેય વાળા ભી એમ થોડક સિરિયસ રહેલો કે ભી ને એક એક રન ન ચીટિંગ થાય ને પછી રનઆઉટ અમ્પાયર ના પાડી દ તો ઝઘડો થઈ ગયો હતો અમારો બ બહ મોટું મોટા થયેલ હતો એના પછી અમે ગ્રાઉન્ડ પર જવાનું એટલે અમારો એક ગ્રાઉન્ડ છે થોડાક પામાં જે લોકો હેન્ડલ કરે એ લોકો મેચ થયલી હતી પાંચસો પાંચસો રૂપિયા ન એગમાં હું થયું કે એક મેં અમે જી પછી આ ફાઈનલ હતું એમાં જે જીતે તે એમાં એક રન લીધે બહુ મગજ મારી હતી એટલે રનઆઉટ રનઆઉટ હતો એમ કે એમ્પાયર ને અમારી ટીમનો અમે અમે બેટિંગ કરતા હતા એમ્પાયર એમ કીધું લાસ્ટ બોલ પર બે રન જો બેબાઈગા અમ્પાયર નોટ અને એ કેળ આઉટ છે અમ્પાયર તો તમારો અમ્પાયર તમારો ઓર્ડર છે એ બધું એમ કરીને બહુ મોટું જોડે એટલે પછી તો મારા પેટી પર આવી ગયેલા હતા પછી કઈ રીતે એટલે સોલ્વ થયા ને પછી કીધ ચાલ દેવા દો એક હ એક એક મેચ જીતા મેને છોડો તો એ લોકો છોડતા જ નહી આ મે અમે જીતા કેતા હતા
હા અમારે તો ઝઘડો ભી કરી લે જ જોડે રહી જાય લે છે હા ઝઘડો થાય છે ઝઘડો થાય છે ને તો જ મજા આવે છે એ તો
હા થોડો મ એમ થોડો એ બી જોયએ ને સ્લેચિંગ વચિંગ બી થાય તો બી મજા આવે એમ આરામથી રમવાનો એ બધું મજા નહ આવેતો હો સ્લેચિંગ ભી થાય જોુએ થોડોક ત્યાં ત્યારે જ મજા આવેલો મ અમને સલે કરે ને અમે એ લોકોને સલેચ કરે તો હું થોડક ઇન્ટરેસ્ટ લાગે ગેમ માં
એવું હા એ બી છે ને અમારા એના લોકો છે ને એઈ છોકરા એ બી આમાં જ કરે છે મસી રસ મુસ્લિમાનો એ લ તમ જકમાં જ લે છે
હમ વા તમારે આ જોઈએ નેક્સ્ટ યર ભી આઈપડ આવવાનું છે હણાં નેક્સ્ટ ર તો વર્લ્ડ કપ બી છે વર્લ્ડ કપ છે ન જોઈ ઇન્ડિયા ને સપર્ટ કરી આપડે કેવી રીતે ઇન્ડિયા રમે ઇન્ડિયા પાઈસા આ ટ વિરાટ કોહલી અને રોહિત શર્મા આટલે આ વર્ષ નેક્સ્ટ યર તો લાસ્ટ છે અમને લાગે. તો જીતી લે ઈન્ડિયા તો હારું કેમ કે વર્લ્ડ કપ ભી આવી જાય ને રિટાયરમેન્ટ એટલે ફેરવેલથી હારુ જ થાય.
એ રોહિત શર્મા એની જ કરતા વેટિંગ કરે વેટ કરે છે.
જોઈએ બધા બધા મળીને સપોર્ટ કરીએ. એક લાસ્ટ
એને કાલે એને કાલે બે ત્રણ દિવસ ટલે એવું મળે વચમાં પદ મળ્યો ને એને.
હમ્મ હમ્મ, પદ્મા અવોર્ડ મળ્યો.
આ પદ્મા અવોર્ડ મળ્યો એને.
તો ત અચ્છા હારું
જબરદસ્ત પ્લેયર છે હા પણ એ, રોહિત શર્મા કીધો એટલે હિટ મેદારે
બીજું કઈ
કોઈ નહી.
કઈ નથી દીપરાજભાઈ તમારા આ ટોપિક પર વાત કરવામાં બો આભાર લાયગો મે પછી મડીશું ને પછી કે બીજા ટોપિક પર ડિસ્કસ જરૂર કરશું
ભાઈ મારે ભી કરો આ ચાલશે ચલો
તમારો આભાર.
હા થેન્ક યુ.